તમને મારા અવાજ સ્પષ્ટ આવે છે?
સ્પષ્ટ આવે છે.
હા, આજે આપડે વાત કરીએ ને તો કાઠિયાવાડી ભોજન પર જે ગુજરાતી ક્યુઝિન છે અને ખુબજ લોકપ્રિય અને સ્વાદિષ્ટ સ્વરૂપ છે, કે આ ભોજન ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસજ પ્રિયલીત છે, કે કાઠિયાવાડી ખોરાક તેનીથી તીખાસ દેશી સ્વાદ, સાદાઈ અને પરંપરાગત બનાવટ માટે ઓળખાય છે. આ ભોજન માત્ર પેટ ભરવા માટે નહીં, પરંતુ પ્રેમ અને ગામઠી સંસ્કૃતિને પ્રતિક માનવામાં આવે છે.
સાચી વાત છે, કાઠિયાડી ભોજન એટલે માત્ર ખોરાક નહીં પણ ગુજરાતી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને મહત મહેમાન ગતિની ઓળખ છે. કાઠિયાવાડી રસોઈ તેના તીખા અને ચટપતા સ્વાદ માટે જાણીતી છે, તેવું મને ખબર છે અને જયારે મેં ચાખ્યું હતું તે ખોરાકમાં ખુબજ લસણ, ડુંગળી અને મરચાંનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ ભોજન થોડુંક ભારે હોય છે, પણ કારણકે તેમાં તેલ અને ઘીનો પ્રમાણ વધારે હોય છે, પણ જે લોકો મહેનતું હોય છે તેના માટે શક્તિદાયક બને છે, આ ભોજન.
હા, એતો છેજ કે આપડે બાજરીનો રોટલો ખાઈએ તો કાઠિયાવાડી તો ભોજનમાં સૌથી પ્રખ્યાત વાનગી જ બાજરીનો રોટલો છે કે ગરમ રોટલો ઉપર દેશી ઘી અથવા માથ માખણ લગાવે અને સાથે ગોળ કે લસણની ચટણી અને શાક પીરસે એટલે તો બાજરીનું પૌષ્ટિક હોય બાજરી તો બહુ જ પૌષ્ટિક હોય અને શરીર ને ગરમી પણ આપેલા ગામડામાં આજે પણ લોકો જ રોજ બાજરીનો રોટલો ખાય, ખાવાનું બહ પસંદ કરે, કે પછી એના જોડે રીંગણ ના ભરતા ખાય તો રીંગણ સીધા અગ્નિ પર શે શેકીને બનાવવામાં આવતા ઓડો કાંઠિયાવાળી ભોજન ની ઓળખ છે. તેમાં લસણ, ડુંગળી, ટામેટા, મસાલા ઉમેરવાથી તેનો સ્વાદ જ વધુ મજેદાર થઈ જાય, એટલે ગરમ રોટલો સાથે ઓડો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
ખુબજ સાચી વાત છે. કાઠિયાવાડી થાળીનું નામ પડે એટલે પહેલા બાજરીનો રોટલો યાદ આવે, ગરમાં ગરમ રોટલો ઉપર ઘરનું શુદ્ધ સફેદ માખણ અને ગોળ હોય એટલે બીજું ક્યાં કશું જોઈએ, શાકની વાત કરે તો સેવ ટામેટાનું શાક પણ ખૂબ સરસ હોય છે અને રીંગણનો ઓડો ઓરડો ઓ ઓડો સ સૌથી લોકપ્રિય માનવામાં આવે છે કાઠિયાવાડી ભોજનમાં, શિયાળામાં રીંગણનો ઓળો અને બાજરીનો રોટ લો ખાવા ખાવાની જે મજા આવે છે ક્યાં જ બીજે નથી આવતી તેવું ખુબજ સાંભળવામાં આવ્યું છે, કાઠિયાવાડી ભોજનના વિશે.
હા, તમારી વાત બિલકુલ સાચી છે અને કાંઠિયાવાડી ભોજન તો છે ને લસણ ની ચટણી વગર અધુરુંજ માનવામાં આવે, કે્યા ચટણીમાં આપણે લસણ, લાલ મરચું, મીઠું, તેલ થી બને અને તે ખુબજ તીખું હોય, પણ રોટલાની એ ખાવાની એટલી બધી મજા આવે અને કાંઠિયાવાડી ભોજન જેમની વાત થાય ને તો ખીચડી કડીને તો કોઈ જ દિવસ ના ભૂલાય કે રાત્રે ઘણા ઘરોમાં તો ખીચડી કડી ખાવાનું બહુ જ પરંપરા થઈ ગઈ છે કે ખીચડી સરળતાથી પચી પણ જાય છે અને કડી ખાટી મીઠી અને સ્વાદિષ્ટ પણ હોય અને ઘી સાથે ખાવ એટલે તો મજા એકદમ અલગ જ થઈ જાય.
એકદમ સાચી વાત છે અ ન કાઠિયાવાડી ભોજનમાં અધૂરું ગણા અ ગણા ગણાય અ અધૂરું ગણાય. જો સાથે લસણની ચટણી ન હોય તો પથ્થર પર પીસેલી લસણની મરચાંની ચટણી તે ખૂબ જ સ્વાદિષ્ટ અને તીખી હોય છે, ચટપટી હોય છે જે ભોજનમાં જાન નાખી દે છે, જે ભોજનમાં ચાર ચંદ લગાવી દે છે. તે ના હોય તો ભોજન ભોજન ન લાગતું હોય છે તેવું સાંભળવામાં આવ્યું છે. કાઠિયાવાડી લોકો સ ભોજનના અંતે અ ઠંડી મસાલા છાસ તો હો જોઈએ જ તે લોકોને છાસ વિના કાઠિયાિયાડી માણસને ઓ ઓળકાર ન આવે તેવું માનવામાં આવે છે.
હા તમારી વાત બિલકુલ જ સાચી કે તીખા ભોજન પછી છાશ પીવાનું તો ખૂબ જ સામાન્ય છે. ત્યાં છાસ શરીરને ઠંડક આપે, પાચન સુધારે, ગરમીમાં તાજગી આપે એટલે ગુજરાતમાં લગભગ દરેક ઘરમાં ભોજન પછી છાશ તો પીવામાં આવે જ છે.
સાચી વાત છે રાતના ભોજનમાં કાઠિયાડીમાં અ અચૂક વધારેલી ખીચડી અને ઘી વાળા વાળી કઢી અને બને જ છે. આ ખીચડીમાં શાકભાજી અને મસાલા નાખીને તેનો ખૂબ અ ખૂબ જ સ્વાદિષ્ટ અ શાકભાજી નાખીને તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. તે પચ પચાવવામાં ખૂબ જ સરળ હોય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ રહે છે.
હા તમારી વાત બિલકુલ સાચી અને તમને ખબર કે આપણે રોટલો ગોળ અને ઘી પણ ત્યા તો બવ પ્રખ્યાત કે લોકો એવું કરે કે ગરમ ગરમ રોટલા ઉપર ઘી અને ગોળ નાખીને ખાય તો તો એટલું પૌષ્ટિક અને ખાવામાં પણ એટલું સારું લાગે કે કાઠિયાવાડી ભોજન નો આમ સાચો સ્વાદ છે ને ગામડાની રસોઈમાં જ મળે આપણને કે ઘણી વાર ચૂલા પર રસોઈ બને, માટીના વાસણો વપરાય અને તાજા મસાલા મસાલા ઘરે બનાયલા વપરાય એટલે આથી ખોરાક કુદરત થી આમ સુગંધ અને સ્વાદ આવે એટલે કાંઠિયાવાળી ભોજન ખાવાનું બહુ જ મજા આવે આપણને.
સાચી વાત છે. બીજું ત્યાંની મહેમાન ગતિ કાઠિયાવાડીમાં કહેવાય છે કે આવા આવો બેસો અને પેટ ભરીને જમો ત્યાંમાં ત્યાંનો માણસ ક્યારે મહેમાનને જમાડ્યા વગર જવા દેતો નથી. ભોજનમાં ભલે સાદગી હોય પણ ખવડાવાની ભાવના ખૂબ જ મોટી હોય છે. ભરવાડ કે ઘરાશિયા શય શૈલીનું ભોજન હોય કે પછી સ સામાન્ય ખેડૂતનું દરેક ઘરે સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ જ ભોજન મળે છે અને તેમનો ભાવ જ એટલો હોય છે કે તમને સાદું ભાજન પણ એકદમ સરસ લાગતું હોય છે.
હા એ તો તમારી વાત બિલકુલ સાચી ને ઘણા લોકો તો એવું કે છે કાંઠિયાવાળી માણસો માત્ર ભોજન નહી પણ પ્રેમ પણ ખાય છે. એટલે આમ એ લોકોનું બવ સારું હોય છે અને તહેવારો અને પ્રસંગો તો ખાસ ભોજન બનાવવામાં આવે કે લાપસી બને, પુરણપોળી બને બને, પછી મગની દાળ ન શીરો બને એટલે આ વાનગી પરંપરા પરિવારને લાગણીઓ સાથે જોડાયેલું હોય અને કાઠિયાવાડી ભોજન સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોૌષ્ટિક બહુ હોય છે કે બાજરીનો ફાઈબર અને આયન હોય છે છાસ પાચન માટે સારી અને ઘરેલું મસાલા શરીર ને શક્તિ આપે એટલે ગામડામાં ભારે મહેનત કરનાર લોકો માટે આ ભોજન ઉ ઉર્જાને મુખ્ય સ્તોત્ર છે.
બીજું કાઠિયાવાડી ભોજનમાં મીઠાઈ તરીકે સુખડી ગોળ પા અ પાપડી કે ચૂરમાના લાડુ ખુબ જ જાણીતા છે. છા છા અ છાસ કરીને ખાસ કરીને અ તહેવારમાં શુદ્ધ ઘીમાંથી થી બનેલા આ મીઠાઈઓ અ પીરસવામાં આવે છે.
હા તમારી વાત બિલકુલ સાચી અને કાઠિયાવાડમાં આવેલા જિલ્લાઓ જેમ કે રાજ કોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ અને પોરબંદર પોતાની ઓળખાણ સ્વાદ માટે જાણીતા છે કે જૂના સમયમાં કાંઠિયાવાડના લોકા મુ અ મુખ્યત્વે ખેતી અને પશુ પશુપાલન સાથે જોડાયેલા હતા અને તેમને એવું ભોજન જોઈએ કે લાંબા સમય સુધી ઊર્જા આપે ગરમીમાં શરીર માં ખૂ ખૂબ જ મજબૂત રાખે સરળતાથી ઉપલબ્ધ હોય અને ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય એટલે તેથી બાજરી, જુવાર, દાળ અને છાાસ જેવી વસ્તુને મહત્વ વધ્યું અને ગામડાના લોકો ખેતરોમાં લાંબા કલાકો સુધી કામ કરતા હોવાથી પૌષ્ટિક અને ભારે ભોજન ખાવાની પરંપરા વિકસી ગઈ આજે પણ.
તે એકદમ સાચી વાત છે તમારી આ. એટલેજ એવું કહેવામાં આવે છે, કાઠિયાવાડી ભોજન સાદું હોય છે પાચવામાં પણ સરળ હોય છે અને ખૂબ જ અહ શક્તિદાયક હોય છે, તેટલેજ ઘણા બધા મજૂરો પણ તે જ પો તેજ ખાવાનું અહ તેજ ખાવા સમજે છે.
હા, તમારી વાત બિલકુલ સાચી અને એમના મૂ ભોજનની મુખ્ય ખાસિયત એ છે કે એમના ભોજનમાં તીખાશ હોય એટલે કાંઠિયાવાડી ભોજન સામાન્ય ગુજરાતી ભોજન કરતા વધુ તીખું હોય કે લાલ મરચું, લીલું મરચું, લસણ, ગરમ મસાલા ન ઉપયોગ વધારે થાય પછી એ લોકો દેશી ઘી અને માખણનો ઉપયોગ પણ વધારે કરે. ઘણા ભોજનમાં તો ઘીનો ઉપયોગ થાય છે અને ગરમ રોટલા પર ઘી નાખવાથી તેનો સ્વાદ અને સુગંધ બી વધી જાય, પછી છે ને એમનું ખાવાનું સાદાયમાં સ્વાદ હોય છે એટલે કાંઠિયાવાડી ભોજન સૌથી મોટી ખાસિયત એ છે કે સરળ સામગ્રી સાથે અદભુત સ્વાદ બને છે અને તાજું અને ઘરેલું ભોજન હોય એટલે ઘરે બનાવેલા મસાલા અને તાજી સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી ભોજનને સ્વાદ વધુ વધી જાય છે.
કાઠનાળી રસોઈની મુખ્ય વિશેષ એવો મસાલેદાર સ્વાદ છે, અહીં લસણ, લાલ મરચું અને ડુંગળી છૂટ છૂટ છૂટથી ઉપયોગ થાય છે. તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે પણ એનો એની સામે શુદ્ધ ઘી અને તાજી છાસ બને બ પીવાથી અહ શરીર પણ ખૂબજ મજબૂત બને છે.
હા, એતો છે અને છે ને ત્યાં તો ઋતુ પ્રમાણે જુદું જુ ભોજન બને. જાણે શિયાળો હોય ને તો ઊંધિયું બને, અડદિયા પાક બને, ગરમ રોટલો અને ઘી ખાય અને ઉનાળો આવે એટલે છાશ પીવે, ફળગું ખાવાનું ખાય અને દહીં વળ દહીંવાળી વાનગીઓ ખાય એટલે આવી રીતે બધું વસ્તુ બદલાય અને આમ ગામડાના લોકો આજે પણ ખેતર માંથી તાજી શાકભાજી લાવે, રસોઈ બનાવે, તાજું દૂધ માખણ અને ઘી ભોજન માટે વધુ સ્વાદિષ્ટ બની જાય એટલે આ કુદરતની જીવનશૈલી ભોજન પણ દેખાય કે આજકાલ શહેરોમાં અને વિદેશ માં પણ કાઠિયાડી રેસ્ટોરન્ટ ખુબજ લોકપ્રિય બની જાય છે.
કાઠિયાવાડમાં તો છાસને અમૃત માનવામાં આવે છે. તમે ગમે તેટલું તીખું ભારે કે કેવું પણ તમે કાઠિયાવાડીમાં ખાઈ લો પણ છેલ્લે એક છાસ એક એક ગ્લાસ ભરીને છાસ પીઓ તો તમે તે બધું જ પાચાવી શકો છો. તે, તે ખુબજ સારી વાત કેહવાય.
હા અને આમ સાચું આરોગ્ય જીવનની સૌથી મોટી સંપત્તિ છે કે જે માણસ પાસે પૈસા હોય પરંતુ આરોગ્ય સારું ના હોય તો તે ખુશ ના રહી શકે એટલે સ્ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન માણસને કામ કરવાની શક્તિ આપે, આત્મવિશ્વાસ વધારે જીવન ને ખુશી આપે જે આપણને પૌષ્ટિક ખોરાક થી મળે છે, એટલે તો આપડે પ્રોટીન વાળું ખાવું જોઈએ, કાર્બોહાઈડ્રેટ વાળું ખાવું જોઈએ, ચરબી વાળું, વિટામીન વાળું, પછી ખનીજ તત્વો પણ પીવા જોઈએ, જાણે દૂધ કેળા પાલક અને પાણી નું વધારે વપ વપરાશ કરવું જોઈએ, એટલે સંતુલિત આહાર એટલે એવો ખોરાક જેમાં બધા પોષક તત્વો મળી જાય આપણને એટલે આપણે અનાજ, દાળ શાકભાજી, ફળ, દૂધ, સલાડ આ બધુંજ આપડા ખોરાકમાં લેવું જોઈએ.
એકદમ સાચી વાત છે, જો તમારે સાચો કાઠિયાવાળડી સ્વાદ મનાવો હોય, તો હાઈવે પર પરના ડીશ ચીર ધાબા બેસ્ટ છે.
જે આપડે ફરી કોઈ વખત આના પર વાત કરીશું ચોક્કસથી.
એકદમ ચોક્કસ હા, હા.